હા બોલો
અવાજ આવે છે, તમને મારો
હ આવે છે અવાજ
હ કેમ છો.
મજામાં તમે કેમ છો.
બસ એકદમ મજામાં હું પણ આ આજે તો છે આપણે દૈનિક જીવન વિશે ચર્ચા કરીએ. તમારૂ દૈનિક જીવનમાં હા તમારા દૈનિક જીવનમાં વધારે તમે શું કરો? તમારા આખા દિવસોમાં
હવે દૈનિક જીવનમાં તો ખાસ કરીને આપણે જે ફોન છે એમાં એનો ઉપયોગ બહુ ખૂબ વધી ગયો છે.
હા એ તો છે હ આમ જોવા જઈએને તેના ફાયદા પણ બોવ છે ને આમ જોવા જઈએ ને તેને નુકસાન પણ એટલા છે ફોનનો યુઝના કે આમ બહુ બધા ફાયદા છે કે તમારે કરવાનું બધી હેલ્પ તરત મળી જાય કે એઆઈ ના મદદ થી આપણેે કશુંબી જોવતું હોય એ મુમેન્ટ આપણને મળી જાય પણ એના ગેરફાયદા પણ બોવ બધા છે. તમને શું લાગે?
હા આપણે જે ફોન હોય છે, એનાથી આપણે કોઈ જોડે વાત કરવી હોય કે કશું બી આપણને એકદમ ઈમરજન્સીમાં કે કશું કામ આવ્યું તો આપણે બીજી એક સેકન્ડ એમની જોડે વાત કરી લઈએ કે કશું બી કરી દઈએ.
હા એ તો છેજ.
એનું એવી રીતે જ આપણે એને ખરાબ રીતે પણ હોય છે, કે જે આપડેન બોવ લોકો અમુક લોકો, બોવ વધા પરતું જ ફોન વાપરતા રહેતા હોય છે, જે બાકી બધું કામ હોય એ હરખી રીતે નહી કરી શકતા પછી.
હા એ છે ને કે એડિક્શન લાગી જાયને, જયારે ફોનનું કે આમ ડૂમ સ્ક્રોલિંગ કરવા પછી કેવું કે ચાર કલાક પાંચ કલાક એમાં જતા રે ને તો એ ખબર ના પડે આપડો જેમ કિંમ સમય જયારે આપડે કઈ કામ કરવાનું હોય, ને ત્યારે આપણે ફોન જોતા ખરાબ છેન, તો એના ફાયદા બહુ બધા છે કે તમને જોઈ હવે ફોનમાં જ આપણેે બધી એપ્સ આ આવી ગઈ છે. કે ખાવાનું મંગાવું હોય, તો ફોન પરથી મંગાવી દો સબ્જી ગ્રોસરી મંગાવી હોય, તો ફોન પરથી મંગાવી દેજ ડિલિવર બી થઈ જશે દસ દસ મિનિટમાં શોપિંગ કરવી હોય, કપડાં લેવા હોય ઘરનું સામાન બધું ઓનલાઈન થઈ ગયું છે, અત્યારના દિવસમાં તો આમ બહુ ઈઝી થઈ ગયુ છે આપણા માટે બધું વસ્તુ શું કરવું આના લીધે
હા જે બી આપણને સામાન જોઈતો હોય કોઈ બી રીતનો હોય કશું આપ આપણે ઘરનું સામાન હોય કે ખાવાનું હોય કે કપડાં હોય કશું બી હોય બધું આપણે ફોન પરથી જ આપણને મળી જતું હોય છે.
હા એટલે તો એટલે એના ફાયદા તો બહુ જ બધા છે. અને કેવું કે કોઈ આપડે ભણતા હોઈયએ, ને આમ બહુ આમ ઇમ્પોર્ટન્ટ કામ હોય કશું શીખવું હોય તો યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ છે. આપડે એના પરથી વિડીયો જોઈએ, તો એ ભણી પણ લેવાય પછી આમ સ્પેસિફિક સ્ટડીના પ્લેટફોર્મ્સ એ બહુ બધા છે જેના પરથી તમે ભણી પણ શકો છો, આમ એના પરથી બધી ઇન્ફોર્મેશન બી આમ કાઢી શકો. અને હવે જો ભણવું હોય ને તો ઓનલાઈન બુક્સ બી અવેલેબલ છે. કે તમારી જોડે મતલબ ના હોય બુક્સ ઘરે અવેલેબલ તો આપણે ઓનલાઈન લાઈબ્રેરીમાં બી ના જવું પડે ઓનલાઈન સર્ચ કરીને બુક્સ બી મળી જાય. તો કેવું કે એમાં જો બેસી બેસીને વાચી બી લેવાય આપણાથી.
એમાં જોડે જોડે જે કામ હોય ને એમાં જ આપણે સારી રીતે કરી શકીએ. એના માટે બી ઘણી સારી વસ્તુ આવી ગઈ છે કે આપણને નોટ્સ લેવી હોય કે કશે ડોક્યુમેન્ટ બનાવું હોય એમાં એડિટિંગ હોય આપણે જે કામ કરતા હોઈએ બીજાને મોકલવું હોય કે આપણે ઘરે બેઠા બેઠા જ કોઈ જોડે મીટિંગ કરવી હોય ફોનમાંથી જ કે લેપટોપમાંથી. તો એ બધું વધી ગયું છે અને સારી સારી બધી વસ્તુઓ આવી છે જેનાથી જે કામ કરવાનું છે બીજા જોડે આપણે ઘરે બેસીને કે કોઈ એ દૂરથી બી આપણે સારી રીતે કરી શકીએ.
હા એ તો છે અને તમારો ડિસ્ટન્સ બી ઘટાડે તમને ખબર કે પહેલા તો કેવું કે ફોન નહતો ત્યારે કે વાત કોઈ માણસ દૂર હોય તો વાત ના થઈને હોય તો કેવું કે કોઈ માણસ હજારો કિલોમીટર દૂર રહેતું હોય ને તો પણ આપણને એવું લાગે કે એ નજીક જ છે. તં તો વિડીયો કોલનો જમાનો આ આવી ગયા છે. કોલના જમાના તો કેવું કે વિડીયો કોલ કર લો એટલે એવું લાગે કે કોઈ કસે ગયું જ નથી.
હા ને એના જોડે જોડે જે આપણે બધે જવાનું હોય જ્યાં આપણું આ મેપ્સ આવ્યું છે્ કે આપણને કંઈક બુક કરવી હોય ટિકિટ કસાની ટ્રેનની કે બસની તો અને એ જોડે જોડે આપણે કઈક ખાવાનું વિચારવું હોય કે કંઈક ખાવા જોવ છે તો એ બધું. તો આપણને ફોનમાં મળી જાય કે કઈ જવાનું કેમનું જવાનું. પય શું જગ્યા સારી છે તો કંઈક ફરવા જવાનું હોય કે ટ્રાવેલ કરવાનું હોય તો એના માટે તો બહુ ઈઝી બનાવી દીધું છે.
હા એ તો છે ને તમા કે કશું બી વસ્તુ એ ટુ ઝેડ વસ્તુ જુઓ એ બધું આપણને ઓનલાઈન એટલું ઈઝી રીતે અવેલેબલ છે ને કે આપણેે આમ કશું કષ્ટ જ જીવનમાં આપવો ના પડે.
હા ને આ બધું જે આપણે કરતા હોઈએ છીએ એમાં જે પેમેન્ટનું આવ્યું છે હવે જે પૈસાનું એ પણ બધું આપણે હવે ફોનમાંથી જ જે આપણે યુપીઆઈ હોય છે. કે ઓનલાઈન પેમેન્ટ હોય છે એનાથી બધું થઈ જ જતું હોય
હા એ તો તમારી વાત એકદમ સાચી છે કે ઓનલાઈન પેમેન્ટ એટલો ઈઝી મોડ કરી દીધો છે ને કે બેંકમાં પણ આમ મોટું મોટું આમ ટ્રાન્સફર કરવું હોય ને તો પણ બેંકની પણ એપ્સ આ ગઈ હોય કે આમ કોઈ ગવર્મેન્ટ બેંક હોય તો એની એપ્સ હોય કે પછી યુપીઆઈ ગુગલ પે વાપરી લે તો ડાયરેક્ટ ખાલી સ્કેન કરો ને પે થઈ જાય એમ કશી ઝંઝટ નહી કે એટીએમ માંથી પૈસા ઉઠાવો કે પછી બુક્સ ભરો કે પેપર ભરો કે પૈસાની સ્લીપ ભરવી પડે કશું જ કરવું ના પડે ખાલી બસ એક સ્કેન થી તમે પાસવર્ડ નાખો ને ડાયરેક પૈસા ટ્રાન્સફર થઈ જાય એટલું ઈઝી લાઈફ થઈ ગઈ છે આપડી
હં આજે સેફ્ટી હોય છે. એ પણ આપણે જે રાખે છે કે આપડી વસ્તુ કોઈને બીજાને મળતી નથી ને આપણે આમાં કશો પ્રોબ્લેમ આવતો નહી એ જોડે જોડે જે ટાઈમ હોય છે એ પણ બહુ આપણો ખાસ બચાય દેતો હોય છે કે ઘરે બેઠા બેઠા બધું જ થઇ જતું હોય છે.
હા એ તો છે ટાઈમ ની પણ એટલી બચત થાય. અને આમ જોઈ ને તો તો ફાયદા તો ઢગલો છે પણ ખબર ગેરફાયદામાં હવે છે નાના છોકરાને એની એડિકશન થઈ જાય કે બઉુ નાના હોય ને ત્યારથી ખાવાનું જોઈએ તો પણ ફોન કે ફોન વગર તો થાય જ નહી એમ આખો દિવસ ફોનમાં બધું જોજો કરતા હોય એટલે એમના મગજ પર કેવી ખરાબ અસર પડે
હા અને એના જોડે જોડે જે બારમવાનું કરવાનું હોય એ બહુ ઓછું થતું હોય છે આખો દિવસે ઘરે બેઠા ફોન જોતા કાઢી દે છે તો જેમને બહાર જે કસરત કરવાની હોય ને બધા જો રમવાનું હોય એ ઓછું થઈ જતું હોય છે.
હા અવે તમે જુઓ ને તો આઉટડોર એક્ટિવિટીસ એકદમ બંધ થઈ ગઈ છે કે લોકો કસરત કે કશ્યમ થાય ને રમ હોય સાયકલ ચલાવતા પહેલા તો કેટલી બધી ગેમ્સ હોતી ત રમવા માટે એમ અને હવે તો બસ કશું બી કોઈ છોકરા રડે તો ફોન આપી દે હવે તો પેરેન્ટ્સ બી એવું નહી સમજતા આમ કશું બી હોય ને તો ફોન ન એકદમ એડિકશન લગાવી દીધું છે નાના છોકરાઓને પણ એ ખોટું છે
હ એના જોડે જોડે જે નાના છોકરા હોય બ જોડ બીજા જોડ જે મુલાકાત કરે ને એમના જોડે જે અ ફ્રેન્ડશિપ કરે પણ બધું ઓછું થઈ જતું હોય છે. કામે હવે લોકો મળતા જ ના હોય. ફોનમાં ઘરે જોઈ રહે તો એનાથી જે બહાર જેમનું જે સોશિયલ જે બધું હોય. એ પણ બગડી જતું હોય છે.
હા એટલે તો એ તો પ્રોબ્લેમ થાય છે અત્યારે કે આમ જોવા જઈ ને તો આપણને થાય કેટલા ફાયદા છે એમાં શું છે પણ એના ગેરફાયદા પણ એટલા જ છે અને એનાથી કેવું કે આંખોને પણ પ્રોબ્લેમ પડે કે આટલી નાની ઉંમર માંથી ફોન જોતા હોય તો ચશ્માના ચાન્સીસ કેટલા વધી જાય
હા ને આંખ જોડે જોડે જેમ બેસવાની રીત હોય ને રાત્રે સુવાનો પ્રોબ્લેમ હોય ને એ જે આપણે રાત્રે મોડા ફોન જોઈ તો પછી ઊંઘવામાં બહુ બધાને તકલીફ આવતી જ હોય છે.
હ કારણ કે કેવું કે કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય ને આપડું એટલે કેવું આપડે સરખું વ્યવસ્થિત આપડું કામ ના થાય એવું છે
હા આમાં આપે જોડે જોડે જ્યાં જોવા બધાથી બધા લોકો લોકોને પ્રેશર પણ આવતો હોય છે કે આપણે જે સોશિયલ મીડિયા હોય એના પર બીજા લોકોને જોતા હોય કે આવું કરે છે તો પછી એમનું એમને પોતાનું જે કોન્ફિડન્સ હોય છે ને એ જોઈને બું તો ઓછો થઈ જતો હોય છે.
હ અને બીજું તો ગેમ્સમાં પણ બધા બહુ ઇન્વેસ્ટેડ થઈ જાય છે. હવે, ત્યાં જમાનામાં તો કે નાના છોકરાને આમ ગેમ આપી દઉ ને તો ચાર ચાર, પાંચ પાંચ કલાક ખાલી ગેમ જ રમી ખાય. એમનું ભણવાનું બગાડીને એટલે આમ એમનું એટલું ડિસ્ટ્રેક્ટર રહેને બધા ફોનના લીધેતો
હ હ, ઘરે બી એ સરખી વાત ના કરે, ફોનમાં જ રહેતા હોય.
હા, ફેમિલી ટાઈમ પણ એના લીધે બહુ ઓછો થઈ ગયો. કોઈ ફ્રી થાયને તો ફ્રી થઈને બેસીને પણ ફોન જોવે. હવે, એવું થઈ ગયું છે કે પહેલાને જમાનામાં કેવું? કે ફ્રી થઈ ને તો ફેમિલીને ટાઈમ આપો એમના જોડ બેસો અને હવે કેવું થઈ ગયું ફ્રી થયા નથી રીઝ જોવાનું ચાલુ થયું નથી.
હા, એના જોડે જોડે બહુ બધી સિક્યોરિટીને બધી રિસ્ક પણ બહુ આવતા ગયા છે.
હા, એ તો છે કે ફ્રોડ કેટલા વધી ગયા છે. હવેના જમાનામાં કે આમ એટલી જલ્દી ફ્રોડ થઈ જાય કારણ કે મોબાઈલનો જમાનો છે આમ ઓ ટી પ પડે ને એમ બધું ફ્રોડ થવા મળે. એટલે ભરોસો કરાય એવું છે નહી હવે.
હા, કઈ બી વસ્તુ આપણે એમને એમ ખોલીના દેવી જોઈએ. ફિલિંક આવતી હોય કે શું હોય કેમે એ શું નીકળે પછી આપણને ખબર નહીં ને આપણા પૈસા લઈ જાય.
હ, એવું જ તારી સાચી વાત છે. તમારી એકદમ.
હા, અને પછી આપણે ખાસ એવી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ જેનાથી જે આપણેે ફોન વાપરીએે છીએ. આપણેે સારી રીતે વાપરીએ
હા, એ તો છે જ. હા, તમારી વાત એકદમ સાચી છે. કે આપણે બધું આપણે એ રીતે જોવાનું જ કે આપણા માટે શું સેફ છે, શું સેફ નથી. એના જે ગેરફાયદા છે આપણા હાવી ના થવા જોઈએ અને આપણે એ ફાયદેકારક રીતે આમ જોઈએ ને તો એવી રીતે કામ કરવું જોઈએ આપણે. તો સારું રે એમ અને હવેના જમાનામાં તો જો ફોન વિશે તમે વાત કરો ને તો તેની વાત જ ના પૂતે કારણ કે એટલું આમ મોટું જોણ થઈ ગયું છે. આ હવે તો
હા, આના પર તો વાત કરીએ એટલી ઓછી છે કે એના ફાયદા કેટ વસ્તુઓ થાય છેને પણ કઈ રીતે ખરાબ રીતે પણ વપરાતું હોય છે.
હા, એટલે તો આપણે ચોક્કસથી ફરી ચર્ચા કરીશું આના પર.
સારું.